હેલો
હા બોલો આવે છે અવાજ મારો
હા આવે છે તમને શું કરતા હતા
હા કઈ નઈ જો બેઠા તા મેં કીધું હમણાં જ તમને યાદ કરેલા ખાસો દિવસ તમે ફોન બોન નહીં કર્યો.
હા, એટલે જ મેં કીધું, આજે બહુ આમ થઈ ગયા મે કે, તમારી જોડે આમ મસ્ત આમ એક વિષય મળ્યો છે, તો તે એના પર આપડે વાત કરી લીએ આમ. કેવાય ને કે, ખોરાકમાં છે ને શાકભાજી અને આમ, ફળના મહત્વ વિશે આમ વાત કરી એમ, ખુબ જ આમ સુંદર વિશે છે, આમ કેવાય ને કે, આજના સમયમાં તો લોકો આમ જગફળ આમ તરફ વધુ આમ આકર્ષણ છે, આમ કેવાય કે, જયારે ભાજી અને ફળ નું મહત્વ, આમ ઘણી વાર ભૂલી જાય છે. તે એકદમ ખોટી વાત છે, નહીં?
હ, એકદમ એ બરાબર છે. કે, શાકભાજી અને ફળ ખાલી પેટ ભરવા માટે ના હોય, પણ શરીર ને જરૂરી પોષક તત્વો પૂરા પાડવા માટે ખૂબ જ જરૂરી છે, જેમાં આપડે જોઈએ કે, વિટામીન્સ હોય. જમ્સ હોય, ફાઈબર અને જે એન્ટીબાયોટિક હોય, બરાબર છે, એ બધા ભરપૂર હોય.
બિલકુલ, બિલકુલ. અને ઘણા લોકો તો કહે છે ને કે, જો રોટલી દાળ અને ભાત ખાઈ લઈએ તો પૂરતું જ છે. પણ શું ખરેખર શાકભાજી અને ફળ વગેરે સંતુલિત આહાર શકાય છે આમ? તમારો શું કેવું છે?
સત્ય તો નથી. દરેક ખાદ્ય પદાર્થ નું પોતાનું જે મહત્વ છે. એ દાળ માંથી, જેમ કે પ્રોટીન મળે છે, અનાજમાંથી ઉર્જા. પછી, શરીરના અનેક કાર્યો માટે જરૂરી વિટામિન્સ હોય અને ખનીજ તત્વો છે, એ બધું આપણને જે મળે છે, એક વંશ માંથી શાકભાજી અને ફળ માંથી જ પૂરતા પ્રમાણમાં મળતા હોય છે.
બિલકુલ સાચી વાત છે, અને એટલે જ તો ડોક્ટરો દરરોજ વિવિધ રંગના સા ભાજી અને ફળ ખાવાની સલાહ આપે છે.
બિલકુલ, લીલા શાકભાજી માં આપડાને છે આયન અને જે ફોલેટ હોય ને, તમે સાંભળ્યું હોય તો, એ વધારે હોય. પછી, ગાજર હોય તો, ગાજર માં વિટામિન એ હોય છે. એ આંખો માટે ખુબ જ આમ ફાયદાકારક છે, પછી તામેટામાં છે ને લાઈકોપિન હોય છે, આ બધું મેં છે ને હમણાં વચ્ચે જ અમારે ભણવામાં આવે. એ મને યાદ છે. પછી, લીંબુમાં, નારંગી અ લીંબુ અને નારંગી માં છે ને અ વિટામિન છે ને, સી હોય છે, એ ખુબ હોય છે આ બધામાં
બિલકુલ, બિલકુલ. અને ફળ ખાવાનો યોગ્ય સમય કયો આમ ગણાય છે આમ? તમારા માટે થોડું મન જણાવશો?
હું અમારે આવે તો, મને અમારે એવું હોય કે સામાન્ય રીતે સવાર ના સમયે અથવા, આમ કે ને, બે ભોજન વચ્ચે ફળ ખાવા સારા માનવામાં આવે છે. કારણ કે, કેવું ખેતી શરીર ને તાજગી આપે છે. અને પાચન માટે પણ આ સારા હોય છે, એટલા માટે.
બિલકુલ, અને આજકાલ તો મેં બહુ સાંભળ્યું છે કે, આમ લોકો છે ને, ફળનું રસ પણ આમ પીવાનું વધુ પસંદ કરે છે, જેમ કે એમ રસ કરતા. આંખું નું ફળ બધું આમ સારું પછી, આખા ફળમાં ફાઈબર રહે છે, અને જયારે રસ છે ને, ઘણી વાર ફાઈબર ઓછું થઈ જાય છે ને.
લગો, શાકભાજી સાવાણી. એવું પાડવી પણ જરૂરી છે કારણ કે બાળપણથી જ આપણે સારી ખાવાની આદત પાડીએ તો આખી જિંદગી તેનો લાભ રહે છે અને આજકાલ તો આપડે જોઈએ કે ઘણા બાળકો એ ઘણા લોકો છે પેકેટ વાળા ના વધુ ખાય છે એમ તો તેની સરખામણીમાં શાકભાજી અને ફળડાામ કેટલા સારા છે તમે શું માનો છો
બિલકુલ પેકેટ વાળા નાસ્તામાં છે ને ઘણી વાર તો વધુ મીઠું ખાણ અને આમ ચરબી હોય છે પણ જયારે તાજા શાકભાજી અને આમ ફળ કુદરતી રીતે આમ પોષણ આપે છે અને આ શરીર ને આમ તંદુરસ્ત રાખે છે અને એટલે તો કહી શકાય છે કે રોજિંદા ભોજનમાં વિવિધ પ્રકારની શાકભાજી અને આમ કેવાય ને કે ઓછામાં ઓછું એક બે ફળ તો આમ સમાવેશ કરવો જ જોઈએ સૌને તેથી એમનું છે ને શરીર એકદમ આમ તંદુરસ્ત રહે છે અને બેલેન્સ રહે છે જેનાથી કોઈ તેમને એમને આમ રોગ બી તેમના શરીરમાં જતો નથી
હ એ તો છે ઋતુ પ્રમાણે મળતા જે સ્થાનિક શાકભાજી અને ફળ પસંદ કરવાથી વધુ પોષણ હોય તાજગી પણ મળે છે કારણ કે આમ આપડે કહી શકીએ કે સ્વાસ્થ્ય જાળવવા માટે શાકભાજી અને ફળ છે એ અનિવાર્ય જે છે
બિલકુલ અને તમે શું માનો છો કે આમ ફાસ્ટ ફૂડ ખરેખર આમ એટલું નુકસાનકારક હોય છે આપણા શરીર માટે થોડું મને સમજાવશો
હા એ આમ જોવા જઈએ તો નુકસાનકારક છે પણ આપણે ચકોક વાર ખઈ શકાય એવું પણ નથી અને આમ મને તો એવું એવ બી થાય છે કે આજના જે સમયમાં છે એ લોકો તો એમ અવગણના કેમ કરી રહે છે શાકભાજી અને અને ફળની તમને કંઈ ખ્યાલ
શું કહોજો તમારો અવાજ ગતો રહેલો
હા એવું વિચાર એવું કઉ છું કે આમ મને એક પ્રશ્ન થાય કે આજના જે સમયમાં છે એ લોકો શાકભાજી અને ફળ એવ મતલબ હોય એને અવગણ કેમ થઇ ગયા છે એમ કેમ ઇગ્નોર કરે છે
હા કારણ કે છે ને આજકાલ તો લોકોને એ બધું ભાવતું જ નથી હો આજકાલ તો આમ કેવાય ને કે શાક શાકભાજી અને લીલા શાકભાજી તો આજકાલ કહેવાય ને બહુ ઓછા છોકરાઓને ભાવતા હોય છે આમ અને એમને આજકાલ તો ફાસ્ટ ફૂડ જ આમ ખાતા હોય છે આમ રોજિંદા તેમના જીવનમાં આમ ખબર નહ કેમ પણ આમ જય્યારે પણ જેટલા હું જોઉં છું આમ કોલેજ થી લોકો છૂટે તો ડાયરેક્ટ તે ફાસ્ટ ફૂડ તરફ જ ભાગે છે આમ સ્ટોલ હોય ને એ બધી સાઈડ એ બહુ જ ખોટી આદત છે આમ કેવાય કે દિવસમાં આમ રોજ એક તો લીલી શાકભાજી તો ખાવી જ જોઈએ જેથી કરીને તમારી આંખ પણ સારી રહે ને શરીર પણ આમ તંદુરસ્ત રહે છે તેના કારણે
એકદમ સાચી વાત છે હા
હા એન છે ન હલો
હા પણ હું એમ કવ કે એમ ફાસ્ટ ફૂડ ખરેખર આમ એટલું નુકસાનકારક છે જેટલું બધા કેહેતા હોય છે એમ
હા એટલું તો નુકસાનકારક જ છે.
હમ એતો જ કારં કે જો સતત થવાય ને તો આપણને આમ નુકસાન કરે છે એમાં જે પોષકવ તો મળતા હોય બીજા કમ્પે બિલિટી માં જોવા જઈએ તો શાક અને ફળ માંથી એ ઓછા હોય છે અને એ શરીરમાં ચરબી છે. પછી ખાંડ અને સોડિયમ પણ વધારે આપે છે એટલે ફાસ્ટ ફૂડ ને બદલે આપણે આમ કેવાય ને કે સરળ અને પૌષ્ટિક એટલે કે ઘરના ખોરાક આમ પસંદ કરવો જોઈએ જેમ કે દાળ એટલે દાળ ભાત છે, શાક રોટી છે, સલાડ છે. એ બધું આમાં આપણે સંપૂર્ણ ભોજન બનાવી શકીએ છે શું કહીએમ?
બિલકુલ સાચી વાત છે આમ રોજ આપણેે દાર ભાત શાક રોટલી તો ખાવા જોઈએ ને તેની સાથે લીલા શાક હોય ભાજી અને કઠોળનું પણ આપણે આપણે ગ્રહણ કરીએ તો એ બહુ જ આપણે સારું. વાય આપણા શરીર માટે પણ એટલે તેથી કરીને સૌને આમ કેવાય ને નાના બાળકોને પણ આદત પાડવી જ જોઈએ તેની તો. કે રોજ કંઈક નું કંઈક તો? આમ સારું ખાવું જ જોઈએ જેનાથી એમની તબિયતને આપણું શરીર પણ સારું રહે છે.
બિલકુલ જેમ કે કાકડી, ટામેટા, ગાજર બીટ એ બધું વસ્તુઓ પણ ખવડાવી જોઈએ જેથી કે શરીરને ડિટોક વામાં મદદ કરે છે. અને આમ જોઈએ તો સલાડ પણ એક છે ને પ્રકારનું કુદરતી દવા સમાન છે. કારણ કે આમ ખાસ કરીને ફાઈબર માટે સલાડ ખૂબ ઉપયોગી છે, એ છે ને આપડી પાછ-' જનતંત્ર જે હોય ને એનું સુધારે છે. પછી કબજીયાત જેવી સમસ્યાઓ દૂર રહે છે. અમુક લોકોનેવું હોય કે મતલબ કબજીયાત નો પ્રોબ્લેમ હોય.
હા એજ બિલકુલ પાચન ક્રિયા એક તમામ સારી થાય છે તેના કારણે આમ કેવાય ને. કેમ વ્યવસ્થિત ખાાવઓ તો પાચન ક્રિયા પણ એકદમ આમ સરળ થાય છે અને આમ સારી કહેવાય.
અને એમ ફળોની આપડે વાત કરીયએ ને. તો કેહેવાય ને કે આમ રોજ કયાક ફળો ખાવા જોઈએ તો સફરજન છે, પપયું, કેડું, નારંગી. અને આમ સીઝનલ ફળોા ખાવા જોઈએ જે સીઝનમાં ચાલ. હોય કારણ કે દરેક ફળ નું અલગ જ લાભ છે જેમ કે કેડું છે. તો એ એનર્જી માટે ખુબ સારું કેહેવાય છે કારણ કે કેળામાં પોટેશિયમ હોય છે જે શરીર ને એનર્જી જી મતલબ આપે છે અને થાક પણ ઘટાડે છે. છે અને પપૈયે પાચન માટે ઉપયોગી છે.
બિલકુલ બિલકુલ સો ટકાની તમે સાચી વાત કરી કે આ બધા તો ફળ આપડે રોજ. ખાવા જોઈએ તેથી આપણા શરીરને પણ આમ સારું રહે છે આપણા શરીર પણ એકદમ આમ કેવાને મસ્ત રહે છે અને આ રોજ ફળ કંઈક ન કંઈક તો ખાવું જોઈએ જેનાથી આપડું એકદમ શરીર પણ અને બધું જ આપડું એકદમ મસ્ત જાય છે. એની વાત જ કઈક અલગ છે અને તમે જેમ કીધું કેટલાક ફળતો ખાવા જોઈએ દિવસના તમ કેહેવાય ને કે બે ત્રણ ફળ તો ખાવા જ જોઈએ. જેમ કે સફરજન લઈ લીધું, વોટરમેલન લઈ લીધું આ બધું આમ સારા કે ભાઈ એ બધા આપણા સ્વાસ્થ માટે પણ અને આ તેડા માટે પણ અને કેવાય ને, કબચિયાની પ્રોબ્લેમ પણ ના થાય, આ બધું સારું કેવાય.
હા, જેમ આમ તમે કીધું એમ, સાચી વાત છે, પણ જો યોગ્ય માત્રામાં ફળ ખવાય તો, એ ખુબ લગ લાભદાયક બને છે, બાળકો અને વૃદ્ધ લોકો માટે તો ખાસ જ જરૂરી છે, કારણ કે બાળકોના વિકાસ માટે. અને વૃદ્ધો ના સ્વાસ્થ્ય જાળવવા માટે આપડે કહેવાય ને કે ફળ અને શાકભાજી બંને જરૂરી છે ને?
બિલકુલ બિલકુલ. અને આમું તો એ જ કહ જયારે પણ ખાવા બેસો ને ત્યારે આ શાકભાજી પણ ખાવી જોઈએ અને ફળ બી આમ ખાવું જ જોઈએ આમ સાઈડ પર આમ કેહેવાય ને આમ તો જેથી કરીને આપણા શરીર ને પણ કઈ નુકસાન ના કરે ને.? જેમ આપડું શરીર પણ આમ મસ્ત રીતે જ આમ ચલે બરાબર ને.?
બિલકુલ, આપડે બી બધું કેર રાખવી જ જોઈએ, હા.
બિલકુલ, હ હું શું કહું છું, આજના વિષય પર મને તમારી જોડે આમ ચર્ચા કરી નાખ. ખુબ જ આનંદ થયો, અને ખુબ જ આમ જાણવા મળ્યું. આપડે ચોક્કસ બીજી વાર કઈક નવા વિષય પર વાત કરીશું.
હા.
મળે.